ચંદ્રત ત્યારે હું ઓલો છોભ ન કેબ હ હમ બર. તો થાય એમ થ છુ. ધોપ કે તો નહી, હમ હવે સારી મદદ જોવાની છે. ઓનલાઈન અપ્લાય કરવા કે જોનું મળલ તો બોલ બીજું એ ફોટા બોટા એડિટ કરી દે કરી દઉ ં અમુક અમુક વાલોક બદલે ને કપડા બપડા એકાદા માં બ લ લ ખો બ સોરી ચઢ હતી. રાતે ત્રણ વાગેતો ત્રણ ત્રણને ચાર વાગેતો હ એક આ એક ફોટો બરોબર છે. તેમાં કોય મોટું બરાબર છે. હા એક જ બરોબર હ હાર ઠીક છે. ગુલું કરે ક વ્ય નથી એ કઈ નથી. જોઈ લો એક જ સેકન્ડ ચાલુ રાખજે ખાધા મોકલ પીડીએફ વાળ તો ડાઉનલોડ થતારેા જ મોકલ પીડીએફ વગર ના મોકલું. ફોન‌ મા‌ ગેલરી પડ એ પીડીએફ કરીને મોકલ ભાઈ આટલા બધા ડાઉનલોડ તો કર બધા પેલા હ હ ખબર આ બધું નીકળી જાય આ નીચે-' કેવા
હમમ એ રઈ ગયું
હમ કોઈ નડે કો પઈ છે.
હમ તો સારું લાગે ને તો જેવી હમ
એ નથી મારા કામ ચાલુ છેલે હું ત વિ શબજ જ જ ચ
કે ફોટો કરવાનો
નાખમ બઈભધ મ લઈ જો
શર્ટ કેવો ખર વ
હા સર બરોબર છે કાળા બ બ્લેક થી બ્રાઉન બ્રાઉન કર બ્રાઉન કા કોફી પર જે હરા લગ છે. માં આલો છે.
હા.
અ હા કોણ છે તરમમાં છેને.
બલ
હા નીચે કોક જલેબ ન હા ના બળ નાયકાા જોઈ લઈજે ભાઈ
ભાઈ ઘરી ફોટા નાખા નમ લિમિટમાં હોયરેરી ખોલા થવાના.
તે હમણાં એડિટિંગ નું કામ બંધ કરી નાખ્યું લાગે
શું?
હમ.
ક હું લેવા બ
મારી નખતો.
કામ હુ છે
બૉલો અમથા
હ
પોતુગઢ ક્યાં આવ્યુ? સર્ચ કરતો હવે આમ આયુ પતુગઢ પાટિયું પતુગઢ કઈ છે દેવ હ ખબર છે એ તો
બરોબર નથી બરોબર તો લાગે છે હવે હ તો લાગે. દસ અગ્યાર ફોટો બને. ચાર બોલ્યો તું ચાર ફોટા એક બુલેટ ઉપર હશે કે જોઈ લે એતો સારું બોલ્યો જો સુરતમાં એક આખો ફલોર ઓલો થઈ ગયો. તે જોયું આઈફોન બાઈફોન જોઈએ હે? તો આ આ ભંગારમાં જતો હશે તો કોઈ આર કરવાનું બેઠેલો કયો કર આરયોએ કલા બધા અલગ અલગ પોઝમાં હશે જોઈ લે હારા હારા હા પોઝ એ ગોળીને આવે મારો તો એક
કોઈ નથી
તો આમ ઉભી રહી છે. કોડી મારથી નહી કે હું ઘડી થી જો હા બરોબર હા કોણ
હા બરોબર દેખાય એટલે આવો પાડવાનો હતો
મોઢ એકેય બરોબર નથી તારા
હુ છે
ક્યાં ફોટો એડિટિંગ હે હે આ એડિટિંગ કે એ ખરાબ લાગે
કેવી છે બારડી કે બધા ફોટા હાર હું કાકા મારા ફોટા હારા નથી આયા કયા ફોન ન અપાય બાડી આવી એ તો કે ખોટી નવરી મને હવે આપડે શેના પડે કઈ ફોટા જોય એવો નથી. એ તો આમ સ્ટોરી મુકી સ્ટોરી તો તે મુઇકી દવ ત્યારે તે જોરદાર કચકડા જેવી જો ને તો હ
કાળો લાગે
એમે તું તો કઈ કરી શકે નહી લો બે શુદ્ધ રહે બે હાત કી મ એમ પણલે
છોરી મ આને હાત વાગે મોકલાતા વાયરલ આઠ અગીયાર ત્રણ અને હવાના ચાર
સાત અગિયાર તઈન સાત હને ચાલ પણ રાતે નઈ હાડા અગિયાર થી બાર. રાતે હાડા અગિયાર થી બાર માં બધા જોવે.
એક બે દી માં જવા નું થાય કોડિયા ક્યાં વાસો. પ્રોબ્લેમ ન આવે લેડીસ ને હમ્મ. પૂરી દસ મિનિટ ચાલે લે. ઘડીક વાર હું ચાલુ રાખું. આગળ બીજો ટાસ્ક પૂરો થઈ જાય તો કઈ વાંધો નઈ. શની સ્તૃતિ નીચ્ય કઈ લાગે. હકા પૈસો મહત્ત્વનો વ રે. હાંતી થી જોવ.